હલો,
હેલો.
હ અવાજ આવે છે.?
હા હા આવે છે અવાજ.
કેમ છો મજામાં?
હા બસ મજામાં. તમે?
બસ મજામાં. બસ આજે થયું કે, તમને ફોન કરું, વાત કરું, એટલે પછી વાત કરી.
હ સારું થયું, તમે ફોન કર્યો.
બરાબર, બરાબર. બસ શ આ બેઠા-બેઠા વિચાર આવતા તા, ઘણા બધા. તો મને એક મેરેજ નો વિચાર આવે, મતલબ લગ્નમાં કેટલું બધું અત્યારે બધા તામ જામ કરે છે, દેખા-દેખીમાં. પછી લગ્ન કરે, એટલે પહેલીથીધી બધી તૈયારીઓ શરૂ થઈ જાય. અને એમાં પણ કેવું બધું છોકરા વાળા ની માંગ કેટલી બધી અત્યારે બધી જ ગઈ છે. એક જોવા જઈએ તો, દહેજ પ્રથા ચાલુ, દહેજ પ્રથા પહેલેથી ચાલુ જ હતી. અને એમાં અત્યારે તો પાછું વધારે વધી ગયું છે.
હા, તમે સાચી વાત કીધી. અત્યારે પહેલા પહેલા તો દહેજ પ્રથા બહુ વધારે. પ્રમાણમાં ચાલુ હતી. પણ અત્યારના સમયમાં પણ આ દહેજ પ્રથા ચાલુ રહેશે. એવી આશા ન હતી.
એજ તો અત્યારે તો બધા શિક્ષિત થઈ ગયા છે. કેટલા આગળ વધી ગયા છે, પરંતુ પણ આ જો એક થઈ ગયું છે. ભેટ અને ગિફ્ટ ના નામે તો, દહેજ પ્રથા ચાલુ જ રહી છે. એટલે દહેજ પ્રથા એક કેવાય ને. હ, દહેજ પ્રથા કેવાય સામાજિક દૂષણ કહીએ આપડે. એટલે એ બહુ જ ખતરનાક છે, સમાજ ને બરબાદ કરી નાખી એવું છે.
દહેજ પ્રથા તો સમાજના, સમાજના મગજમાં એક એવી વિચાર વિચારસરણી છે ને કે, દહેજ ને લઈને, એમને કઈ ખોટું લાગતું જ નથી.
એ હવે, એમને અ સમજાવવા. પડે કે, આ દહેજ કેટલી ખોટી વસ્તુ છે, અને કેવો કલંક છે.
એ તો સાચું જ છે, જો આપડે જોવા જઈએ તો. અત્યારે કેટલું બધું આગળ વધી ગયું છે, આપડે અત્યારે વાતો કરીએ ડિજિટલ ઇન્ડિયા સ્પેસ મિશન મહિલા સશક્તિકરણ ની મોટી-મોટી વાતો કરીએ. પણ એ બીજી બાજુ સમાજ જોવા જઈએ. તો એક કા જોની એક કૃપાથા અને બોજ નીચે દબાયેલી જ છે. બધા ને એમ થઈ રહ્યું છે કે, બસ પહેલેથી ચાલતી આવી છે, તો ચાલી જ રાખવાની એમ. એને બદલવાની ખુબ ઓછા લોકો કોશિશ કરતા હોય.
હા, સાચી વાત છે તમારી. આ દહેજ પથા ચાલુ રાખીને તો. બધા લોકો નારી જાતિ નું અપમાન કરે છે. અને આ શરમજનક બાબત કહેવાય.
એ છે. જોકે આનું તો પહેલું પેલા જમાનામાં બીજું જ હતું, એનું ઉદ્દેશ્ય જે કેહેવાય. એટલે લોકો કેવું વિચારતા કે, પેલા જમાનામાં શાસ્ત્રોમાં સ્વેચ્છાએ અપાતી જે ભેટ હોય, એનો ઉલ્લેખ કર્યો છે. મતલબ કે, જયારે દીકરી પોતાનું ઘર છોડીને, સાસરે જાય. અને માતા-પિતા જે પ્રેમ થી યથાશક્તિ પ્રમાણે આપતા હોય. કે નવું જીવન શરૂ કરવા જઈ રહી છે, તો ઘર વખરી ઘરે એને જે આપતા હોય. એ રીતે અપાય, પણ એમાં કોઈ દબાણ કે, શરત ના હોય. પરંતુ જેમ જેમ સમય જતા એ બધું. શું કેવાય? વળી કરીને ખોચવાઈ ને, બધું દહેજ કથા ન નામે. થઈ ગયું છે. અને આમાં નામાં બધા લોપ, અને લોપ કરતા જાય, અને લાલચમાં થતા જાય. એટલે બધાને એમ કે, પેલા ના બધા આપતા જ તા ને, તો વધારે આપવાનું એમ.
હા. અને એ બધું. પહેલા આપતા હતા ને, એટલે બધાના મનમાં તમારી વાત સાચી છે કે, લાલા ચાઈ જાય. કે હજુ વધારે, હજુ વધારે મળે તો સારું. અને હજુ વધારે આપડા ઘરમાં વસ્તુઓ આવે તો સારું, સોના સોના ઘરેણા. ના આવે તો સારું. એની લાલચ એના પ્રત્યે લોકોના મનમાં વધારે વધતી ગઈ.
હા, અને પેલા તો ઘર વખરે ને, એવું બધું નાની મોટી વસ્તુઓ આપતા હતા છોકરીને. કે બધું વધારે એ, બધું ચલો પોસાતું હતું. પણ અત્યારના સમયમાં તો લગ્ન નક્કી થાય. એટલે વર્ક પક્ષ તરફથી મોંઘી ગાડીઓ લેવાનું કરે. લેવા માટે કે, પછી રોકડા પૈસા દગીના. પછી આલિશાન ફ્લેટ ની પણ માંગણી કરે. જ્યાં પોતે પેલા ઘર વગર ના રહેતા હોય.
હા, સાચી વાત છે.
એજ ને, પછી સામાજિક પ્રતિષ્ઠા ના નામે છોકરા ના શિક્ષણ, અને નોકરીની કિંમત વસૂલ કરે, અતાર બધા ને, ક સરકારી નોકરી છે, એટલે આટલી કિંમત આવે, એની જ્યાં છોકરાને વેચવા બેઠા હોય. એવી રીતે પણ માંગણી કરતા હોય છે બધા.
સાચી વાત છે તમારી, અત્યારે તો ન નવી-નવી મામાંગણીઓ કરવામાં આવે છે. વળપક્ષ બાજુથી તો.
એવી ને પછી એમને લોન બાકી હોય તો, પછી લોન ના હપ્તા લેવા માટે. દીકરી ને. પોતાના ઘરે મોકલે કે, ચા તારા મા બાપ પાસેથી લઈ આવીય. એવી રીતે કરે, વસ્તુ પોતાને વાપરવાની એટલે દેવું, પછી મા બાપ ને ભરવા મોકલે, એવી રીતે.
હમ, સાચી વાત છે, અને એની અસર સમાજ ઉપર કેટલી નકારાત્મક પડે છે.
એ તો ત જેમ એકદમ સાચી વાગતું હતું. આકૃ પ્રથાને કારણે તો આપડા સમાજ અંદર થી ખોખલો થઈ ગયો છે. તેના કેટલા ઘણા ભયાનક પરિણામો આવે છે. કારણ કે આક્રૂપછા આજે શું પ્રથા ચાલી રહી છે. જે પેલાથી એના લીધે બધાને દુકરી દીકરીને બોજ લાગે. એમને પહેલાથી એવું થાય કે દીકરી જન્મ છે તો અમારે આ બધું કરવું પડશે આપવું પડશે એટલા માટે અમને બોજ લાગવા લાગે છે.
હા સાચી વાત છે આવીતે બોજ બોજ લાગવા લાગે છે દીકરી તો અને પછી ભ્રૂણ હત્યા દીકરીની ભ્રૂણ હત્યા કરી કરી નાખવામાં આવે એટલે કે તેને ગર્ભ ગર્ભમાં જ મારી નાખવામાં આવ આવતી હતી પહેલા તો
પહેલાના સમયની શું વાત કરું અત્યારે બે હજાર છવ્વીસ ચાલી રહ્યું છે. અત્યારે પણ લોકો દીકરીને મારી નાખે છે.
હા અત્યારે તો નવા નવા
હા હા બોલો બોલો
અત્યારે તો નવા નવા એની ઉપર કેસો કેશો ચાલુ છે તમને ખબર જ હશે ને
એજ તો આટલા કડક કાયદા હોવા છતાં પણ અત્યારે દીકરીની ભ્રૂણમાત હત્યા કરી નાખવામાં આવે છે બધા ખાનગી રીતે જોડાવતા હોય ને એવું કરતા હોય ડોક્ટર ને તો શું પૈસા મળી જાય એટલે આ બધું કરવા તૈયાર થઈ જાય પણ આ બધા પાછળ હા બોલો બોલો
હા ડોક્ટર ને તો બસ પૈસાથી મતલબને એ એ થોડી કશું વિચારે કે આવીતો દીકરીની હત્યા ના કરાય અને આવી રીતે જોડાવાય નહી.
એ પોતે ડોક્ટર થઈને પણ એવું ના વિચારી શકતા હોય તો સામાન્ય માણસની તો ક્યાં વાત કરવા જવી પણ જોકે એ લોકોનું એના પાછળનું મોટું ડર છે કે દહેજ નો ડર જ કેવાય કારણ કે મોસ્ટઓફ બધા અત્યારે અ મિડલ ક્લાસ ફેમિલીમાં થી જ હોય છે બધા જોકે એવું નથી કરતા કરવા વાળા કરે છે મિડલ ક્લાસ હોય તો પણ કરે છે ને વધારે પૈસા વાળા હોય તો પણ કરે છે.
હા સાચી વાત છે પોતાના ઘરમાં પૈસાની કમી ના હોય તો પણ એ લોકોને દહેજની લાલચ તો એવી હોય ને જે અને જે પણ વવું દહેજ ના લઈ જાય ને તો કેશે એવું કે છે તું તારા ઘરેથી શું લાવી છુ. એવું જ બધું બોલ બોલ કરશે અને વવુંને હેરાન કરશે.
માનસિક ત્રાસ આપે પછી શ શારીરિક ત્રાસ આપે ઘણા લોકો તો આપડે કેવા કેવા કિસ્સા જોયે છે મારી પણ નાખે
હા હાલ જ એવો કિસ્સો બન્યો ને કે હમણાં હમણાં જ તો એના એક બે મહિના પેલા લગન એક બે મહિના થયા છે લગન થઈ અને પછી જ દીકરીને મારી નાખી એ પણ દહેજ માટે જ
અ પોતાના છોકરાના પછી બીજે લગ્ન કરાવી દે દહેજ માટે જ એના પર આખું પિક્ચર ભી આવ્યું છે અક્ષય કુમારનું રક્ષાબંધન પિક્ચરમાં ભી આવું જ બતાવે છે.
હા હા હા એ મેં જોયેલું છે.
એટલે દહેજ જ્યાં લેતા હોય એટલે પછી એના લીધે શું પિતાના માથે દેવું આવી જાય પછી આર્થિક બરબાદી થઈ જાય કારણ કે મધ્યમ વર્ગના પિતા હોય એટલે સારા માણસો તો સારી જ માંગણી કરતા હોય એ દુઃખીને સુખી કરવા માટે શું જિંદગીભરની કમાણી હોમી દે. ઊંચા-ઊંચા વ્યાજે દેવું કરે ને, બધું કરે. પછી એમ એના પર વધારે દેવું થઈ જાય ને, બોજ થઈ જાય. પિતાના માથા પર અને એમના પરિવાર પર એવું થઇ જાય છે. પછી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય. સૌથી દુઃખદ બાબત તો એજ કહેવાય કે, આટલું બધું મળ્યા, પછી પણ એમને સંતોષ ના થાય. સાસરી આવે, એટલા ભૂખ-ભૂખ હોય ને. કે એમને ભૂખ સંતોષાય જ નહી, નિર્દોષ દીકરીને. શારીરિક અને માનસિક ત્રાસ આપે. આપણે એ બધું આપણે અત્યારે જોતા જ હોઈએ છીએ. પછી બધા હા. અને એ બધાથી પછી કંટાળીને, છોકરી પોતે જ આત્મહત્યા કરી દે.
હા. આત્મહત્યા ના પણ કેસ અત્યારે બહુ જ વધી ગયા છે.
જેનું કારણ આ દહેજ પ્રથશ થાય. બિચારી શું કર્યા નથી, સહન ના થતું હોયને, પોતે સહન બી ના કરી શકે, અને ઘેર કઈ પણ ના શકે. કારણ કે, એને પોતાને ખબર હોય કે, મારા મા બાપ કેવી રીતે લાયા હોય વસ્તુઓ.
કે કેટલી લોનો લીધી હોય, કેટલાય પાસેથી ઉધાર લીધું હોય. ત્યારે તો એમનું અબ એટ લગ્ન વખતે જે બધી વસ્તુઓ આપે, એ ભેગી થતી હોય છે.
હમ. પણ અત્યારે જોવા જઈએ, તો આ બધા પર કાયદા બની ગયા છે, એટલે થોડું ઓછું થઈ ગયું છે. પણ આસ સમાજથી છુપાવા માટે. લોકો ગિફ્ટ નું નામ આપી દે કે ગિફ્ટ આપી છે કે, પ્રેમ થી આપેલી ભેટ છે, એવી રીતે. તો માનસિકતા તો ના જ બદલાય.
હા, સાચી વાત છે, અને અ જો કશું ના લઈ જઈએ, તો દીકરીને સારું ના રાખે, સાસરીમાં. એટલે પછી પિતાને, એ એ બીક થી પિતા બધું જ લઈ બધી જ વસ્તુઓ જે સાથે વળન આપવાની હોય. એ લોન લઈને પણ લઈ આપે છે.
એજ ને એટલે હવે શું દી. દીકરોને શિક્ષિત બનાવવી જોઈએ, સ્વનિર્ભર બનાવી જોઈએ. યુવાનોને આગળ આવીને, બધું શું કેહેવાય બધા. પોતે ભણેલા હોય, એટલે એવું કેવું જોઈએ કે, આ બધું અમારે ના જોઈએ એવી રીતે.
હા, સાચી વાત છે. અત્યારના યુવાનોઓને પણ સમજાવવું જોઈએ. કે, દહેશ પ્રતાપ. ખ ખરાબ કેહેવાય એક કલંક છે, જે આપણેે ના કરવી જોઈએ.
સાચી વાત છે તમારી. સારું, સારું, આપડે આ બધી ચર્ચા ચાલતી જ રહેશે. હ, ફોન મૂકું ત્યારે. સારું સારું ધ્યાન રાખજો ત્યારે.
હા હા તમે પણ ધ્યાન રાખો.
હા પાક હા મ ક ફ.
હા.